વાહિટ બ
કઈને બસ આ કુલર નો વાયરો ખાઈ રહ્યો છું.
ઓહ બેઠા-બેઠા વાઈરોજ ખાવ હો એમ તમે.
ના ખાયે તો તો ભઈ હવે શું કરીએ. આજે રજા લીધી હતી પ્રશંગમાં ગ્યો તો. હવે હમણા ઉતર્યા ઘેર તો વાયરો જ ખઈએે ને ભઈ.
એવું શેના પ્રસંગ માં ગયા તા એવા તે આજે બહુ થાકી ગયા?
અને ગામડે ગયા તા, દોઢસો કિલોમીટર ગાડી ચલાઈ ને. એલે દોઢસો-દોઢસોને સાડા મતલબ ત્રણસો જેવી ગાડી ચલાવી આજના દિવસમાં થોડો થાક તો લાગે ને.
એવો તે શું પ્રસંગ હતો તો તમારા ગામડે જવું પડ્યું હવે દોઢસો કિલોમીટર ત્રણસો કિલોમીટર ટ્રાવેલિંગ કર્યું તુ.
અને કાકાન કાકા જે હતા ને મારા એમને વાઈફ ને ખોળો ભરાવાનો
અચ્છા.
હા, એટલે હવે કેવું કાકા હોય એટલે આપણે જવું બી પડે. કેમ કે સબંધ સાચવતા હોઈએ આપડે એટલે કેવું
હા ઈ વાત તો સાચી તમારી, સંબંધ તો સાચવવા જ પડે લઉં. શ્રીમંત જેવો મોમેન્ટ છે, લગન જેવો મોમેન્ટ છે, કે એવું કંઈ સારું, ખરાબ હોય તો ભઈ એમના ઘરે રોજ-રોજ ના આવતું હોય એટલે જવું બી પડે. આપણે એ વાંધો નહી
હા એજ ને હવે, હા અને કેવું સીટી માં રહેત તા હોય અને પ્રસંગ કેવું કે ગામડામાં જ રાખતા હોય લોકો. સિટી માં તો ક્યાં જગ્યા હોય પ્રસંગ રાખવાની.
હા ઈ તો છે. આમ બી સિટી માં જોવાના બધું આમ બધી પબ્લિક બી એમની ગામડે જોવાય મ મોટા ભાગ ની તો અમુક-અમુક બે ચાર ફેમિલી ખાલી ત્યાં હોય, બીજી બધી તો આખા ગામમાં જે મોટા ભાગના રિલેટિવસ હોય ગામડે જ હોય, એટલે ગામડે જ રાખવું પડે બધું.
હા એજને.
તમે આ જુઓ ના આપડે વેકેશન બી હોય ત્યારે બી આપણે ગામડે જ જઈએ. નહીં કે સિટીમાં જે આપણેે જ્યાં રહેતા હોઈએ ત્યાં પડી રહીએ, એવું.
બાકી તમે કંઈક શિક્ષક ની તૈયારી કરતા તા, કેવી ચાલે છે?
હા એ તો ચાલુ તો છે, આવા જુઓ ને પ્રિલિમ્સમાં અમ્મ અહ સૌ જેવા માર્ક્સ થાઈએ એટલે કે પ્રિલમ્સ તો ક્લિયર થઈ હવે આ ટેટની એટલે મેન્સની વ વાત છે તો એની તૈયારી ચાલુ છે હવા.
અચ્છા બહુ મહેનત કરી હશે, તમે કેમ કે શિક્ષક બનવું કંઈ ઈઝી વસ્તુ નથી, આપડું જ્ઞાન છોકરાઓમાં વેચવું એ મતલબ એ ભગવાન નું સ્વરૂપ કહેવાય છે. ને આપડે છોકરાઓને સારું જ્ઞાન આપીએ, સારી વાતો શીખવાડીએ.
હા, એ તો છે, પણ હવે એમાં બી મહેનત તો જોઈએ ને, કે તમારે સારું વિચાર અહ છોકરાઓને સારું શીખવાડતા પહેલા આપડે પોતે બી સારું શીખવું પડે નહિં. એ બધું કરવું પડે. તો એના માટે તમારે પેલા તો તમારી વૃત તી, નિયત ને બધું સુધારીને બધું ચાલ આગળ વધવું પડે એના માટે.
હા, એ તો છે જ, શિક્ષક નું જીવન કેવું કેવાય કે, ભઈ ભણતું રહેવું જોઈએ. કેમ કે તમારા અંદર જેટલું જ્ઞાન વધારાશે, એટલું તમે છોકરાઓને વધારે શી વાડીશકશો, અને સમજાઇ બી શકશો. હવે જેમ કે તમે જે રટ્ટા મારો છો, તો છોકરાઓને કેવી રીતે સમજાવશો?
હા ઈ તો છે, કે તમે જેવો ધારો કે તમે ગણિત ના શિક્ષક હોય તો તમને પૂછે કે હવે ઈ સર આ દાખલો છે, તો જી ડબલ્યું નો હોય અન તમે હોય ગુજરાત બોર્ડ ના શિક્ષક અને તમને ના આવડે, ભલે ને એ દાખલો આમ લેવલ ઈઝી-ઈઝી લેવલ નો હોય જે ડબલ ઈ નો તો બી ના આવડે તો પછી તમને એમ થાય કે છોકરા ને બી એમ થાય કે ભઈ સર તો ગોખ્યા છે ને આવું છે ને તેવું છે. એટલે એમ કે જો તમને આવડતું હોત તો તમે પેલાને કેત ને, એને બી હારું લાગત કે ભઈ સર ને આવડે છે, અને એમને શીખવાડી એ રીતે બરોબર કે મને ના આવડ્યો પણ પણ એવું બધું પછી થાય આગળ કે આવું ને તેવું અને પછી ક્લાસ માં બી વાત થાય બીજા ક્લાસ માં બી વાત થાય. કે સર આવી રીતે કરાવ છે નીચી પડે અને એ બધું એવું થાય છેલ્લે
હા, એ તો વાત સાચી છે પણ શિક્ષકો- શિક્ષકો નું કેવું કે ભઈ અમુક વાર કેવું થાય કે એમને ઈઝી ટ્રીક આવડતી હોય ને તો એ બાળકો ને શીખવાડી દે. પણ કેવું હોય કે ભાઈ તમે ઈઝલી ટ્રીક શીખવાડો છો એ વ્યાજ તો વ્યાજ બી છે. પણ તમે સાથે-સાથે જેનો હાર્ડ પાર્ટ છે કે ભઈ આ ફૂલ મેથડ છે, આ રીતે સોલ્વ કરો. તો એમને શું કોન્સેપ્ટ ક્લિયર થાય કે ભઈ હા બરાબર છે. આ આવી રીતે હતું એટલે આ એ પ્લસ આવ્યું કે માઇનસ આવ્યું કે ગમે તે જવાબ આયો તમે એમને ફૂલ ટ્રીક શીખવાડશો ને તો સરળ પડે બાકી ઈઝી ટ્રીક શીખવાડશું ન તો ઈઝી ટ્રીકમાં કેવું હોય કે રકમ બદલાઈ જાય ને એટલે ઘણા બધા છોકરા કન્ફ્યુઝ થઈ જતા હોય.
હા એ છે પણ એમાં બી પાછું હવાત તો જુવાના ગવર્મેન્ટની એક્ઝામ માં કેવું થઈ ગ્યું. કે તમે ધારો કે મેચ ના આપડા વે થિયરી કલ પાર્ટ નહી લેતા આપડે મેથ્સ નો પાર્ટ લઈએ. ત્યાંમાં જોવાના તો મેં એક જણા નો કોર્ચ જોયો. તેણે ઈઝી રીતે ટ્રીકથી શીખવાડયુ. હવે એની ઉંમર હશે પિસ્તાળીસ પચાસ વર્ષ તો હવે. એ એ જે દાખલા રીતે ગણે તો એ આમ બઉ સ્પીડમાં ગણે. ઈઝી રીત થી બી ગણે અને સ્પીડ માં બી ગણે એટલે કે ધારો કે ફોર્મ્યુલા યુઝ ના કરે કે જેમ આપણેે કાર્કિક રીતે વિચારીએ અને એવી રીતે એ દાખલો એવી રીતે સોલ્વ કરવાનું ચાલુ કરે અને એનો જવાબ બી આવે પણ આપડે પેલે થી જ કેવા આમ ગોખાયેલા કે ભાઈ આવું છે તો ભાઈ આ રીતે યુઝ થશે તો ડાયરેક્ટ આ ફોર્મ્યુલા જ નાખો આપડે આવી જશે જવા હવે આપડા અને ત્યાં આપણે એક્ઝામમાં બેસીયે ને તો ભાઈ પેલા ભાઈ ની જે ટ્રીક કરવા જઈએ ને આપડે તો એ આપડે લાંબી પડે અમુ પચાસ ટકા ક્વેશ્ચન સોલ્યુશન કર્યા ને એમાં કેમ કે પેલા જે ભય છે તે ચલાવે છે શીખવાડે છે આપણા ને એમને તો એ આવડે જ છે પહેલે થી બહુ વર્ષો થી પ્રેક્ટિસ છેં પણ આપણાને તો પ્રેક નહી ને એટલે અમુક વખત એવું થાય પણ અમુક દાખલાઓમાં કેવું થાય કે ભાઈ આપડે આપડી રીત વાપરીએે એના કરતા પેલાની પેલા ભાઈની જે શિક્ષક છે આપડો એની વાપર્યા ને તે અમુક વખત ઈઝી બી પડે એટલે આમ બે ફેક્ટ થાય એમાં કે ભાઈ અમુકમાં આવું થાય ને અમુક માં આવું થાય એમ
હા એ તો તમારી વાત સો ટકાની પણ કે હોય કે બધા શિક્ષકોની રીત અલગ હોય કે અમુક શિક્ષકો કેવું હોય કે તમને મારીને શીખવાડે કેમનેટ્રી હાર્ડ હોય. કે તમાર ભાઈ અત્યાર હાર્ડ લાગે પણ પછી ત્યારે જયારે તમે પાછું રિવિઝન કરતા હો ને એ ટાઈમે તમને એવું લાગે કે અરે આ તો એ ટાઈમે હાર્ડ લાગતું પણ અત અત્યારે ઝી બની ગયું અને આવું કેવા ટી કે ભાઈ આપડને રમતા રમતા શીખવાડ દે અને રમતા રમતા એવું મગજમાં ઘુસી જાય ને કે ભાઈ તમારે બીજી વાર રિવિઝન બી ના કરો ને તો તમને આખું ક્લિયર હોય કે ભાઈ હા આ ટોપિક છે તો આવશે આવશે નહી આવે આવે તો થઈ અને આમુ અમુક ટીચર એવા બી છે કે ભાઈ એ લાગી તો ગયા છે ટીચરમાં પણ એમને જે છોકરાઓ નો વાત કઈ રીતે બેસવાડી બેસાડવી કે કોમ્યુનિકેશન કઈ રીતે કરવાનું. છોકરાને એ બધું નહી આવડતું હતું કે એવું ના હોય કે ભાઈ તમે મતલબ ટીચર ને સ્ટુડન્ટ છો તો સ્ટ્રીક જ રહેવું જોઈએ. સ્ટ્રીક રહેેવું જોઈએ પણ એવું બી નય કે છોકરાઓ તમને પ્રોબ્લમ પૂછવાથી અચકાય.
હા એ છે બાકી તમને જો પ્રોબ્લેમ જ ના ખબર પડે એટલે પેલો છોકરો તમને પ્રોબ્લેમ જ ના કે કે કે સર આમાં મને નય આવડતું આ વસ્તુ તમે જે રીતે શીખવાડ્યું તો પેલા જે પોતે જે શિક્ષક હોય એને કેમ ની ખબર પડે કે છોકરાને સમજાય છે કે નય. કે અને એ પૂછતા બી અચકાય કેમ કે એ સ્ટ્રીક્ટ હતો માણસ. હવે જો પેલો જો ક્યાથી શિક્ષકને કે સર તમે આ રીતે સમજાવ્યું અમને ના ખબર પડે સમજાવો ફરીથી. તો પેલો કદાચ બીજી વાર જયારે શીખવાડત કે ભાઈ આવતા વર્ષે ફરીથી નવા છોકરાઓ આવે છે. ફરીથી મા શીખવાડવુ પડશે તો એમને અલગ આ રીતે તો નય ફાવતું તો બીજી રીતે શીખવાડ તો બીજી રીતે જે બીજી રીત હોય છોકરાને સમજણું પડે તેવી રીતે શીખવાડ તમે ફરી પેલા સામે વાળા ને બી ખબર પડે છોકરાઓ ને તો પછી એવી રીતે બી કય હોત તો આ સુધરી જાત એમ વસ્તુ કે ભાઈ આ રીત બરોબર છે આ નય એમ
હા એ વસ્તુ છે કે ભાઈ તમે એટલા સ્ટ્રીક રેવાથી કઈ નથી વધ થઈ જતો કેમ કે છોકરા અચકાય છે પ્રોબ્લેમ પૂછતા. તો એ કઈ મહત્વનું નય ને તમે તમારી શિક્ષણમાં શું પછી ઇમ્પ્રુવ લાય ના શકો. પણ અમુક શિક્ષક હોય જે આખો દિવસ પૂછપૂછ કરે એક ટોપિક અડધો બી પતે ને દસ ટકા તો પૂછે કે ભાઈ આમાં ના સમજાયુ તમને. તો બે જીજક પૂછો. ના દસ વાર પૂછે તમને કે ભાઈ હા સમજાયું કે નય સમજાયું કે નય. અને અમુ અમુક સાહેબો કેવા સાહેબ કે બેન જે બી શિક્ષક હોય એ કેવા હોય. કે એમને ઓટોમેટિકલી ખબર પડી જાય કે આ ટોપિકમાં આ જે પાઠ છે એ છોકરાઓને નય જ સમજાય હોય મારે ફરીથી સમજાવ જ પડશે. કેમકે એ એક જે ટીચર હોય ને એ હ શું કેવાય આપડે સ્ટુડન્ટસ ના એક્સપ્રેશન વાંચી લે કે ભઈ છોકરાઓને સમજણ પડી નથી.
હા. એ છે જુઓ ને આપડે આ બ્રેક પછી હોય કે જેમ કે બપોરની રિસેસ હોય એક વાગ્યા પછી તો જો જો આપડાને ઊંઘ જ આવતી હોય પણ સામે એવા શિક્ષક એવા હોય ને કે આપણે ને ભલે ઊંઘ આવતી હોય એવું રસપ્રદ રીતે સમજાવે કે આપણેને આમ એમાં ટોપિકમાં ઇન્ટરેસ્ટ આવે અને આપણે ઊંઘ બી ઓછી અ ના આવે ને. એમાં આપડે પરવાય જઈએ ટોપિકમાં
હા એજ ને. એટલે એ શિક્ષકોની ભણાવવાની રીત ઉપર છે કે ભાઈ કઈ રીતે ભણાવે છે. અને જો એ રીતે છોકરાઓને ઇન્ટરેસ્ટ જગાડી દેતા હોય ને તો પછી એ શિક્ષક આમ એક ઉત્તમ લેવલ નો કહેવાય છે કે છોકરાઓને જનરલી રસ જાગ ભણવામાં રસ જાગવો એ બોવ પેલું ઓછું થાય કે ભાઈ ના જ આવે ઝટ કરીને રસ
હા એ ઈતર પ્રવૃત્તિમાં આગળ હોય તો ચલો હવા તારા
હા ચાલો પછી મળીએ.
હા.